શું તમને માર. હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે.
તો હું આજે તમને જે નાના નાના છોકરાઓ છે જે નાની વય ના એકદમ. નાની વયના અને નાની ઉંમરના છે તેઓ પણ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને. તેઓ ઘણા બધા છોકરાઓ જોડે વાતો કરે છે અને જે. છોકરાઓ જોડે વાતો કરે તો અટેચ થઈ જાય છે. મરવાની ધમકીઓ આપે છે આ ના. હું આવું કરી નાખીશ કેવું કરી નાખીશ અત્યારનની ઘટના ની વાત કરું તો અમારે અહીયા એક મારો ફ્રેન્ડ છે જેની બહેન છે જે અત્યારે ભાગી ગઈ છે જેની ઉંમર અઢાર વર્ષ પણ નથી. અને અમે ત્યાં ગયા હતા સમજાવવા માટે તો અ તે છોકરી એવું કહેતી હતી કે તમે જો આના જોડે મને લગ્ન ન કરવા દેશો અથવા તમે મને આની જોડે ના રહેવા દેશો. તો હું મરી જઈશ અથવા હું કઈ કરી લઈશ તો હું એજ કેહેવા માંગુ છું કે. એવો છોકરીઓએ સમજવું જોઈએ કે અત્યારે જે તેમના મા બાપ તેમને નાનેથી મોટા કરે છે જે એટલા કષ્ટ વેઠે છે. તો તેઓએ સમજવો જોઈએ કે તેઓ કષ્ટ વેઠીને તેને મોટા કરે છે તો તેઓ. મા બાપ ની ઈજ્જત રાખવા માટે આવું બધું ન કરવું જોએ પરંતુ અત્યારના લોકો છે જે આ બધું સમજી જ નથી રહ્યા. તેઓને એવું લાગે છે કે રેપ સંબંધ જ બધું છે પરંતુ એવું નથી અત્યારે તો તેની વાત કરું તો તે એક એવા ઘરે ભાગી ગઈ છે જે. ખુબ સારા ઘરની છોકરી હતી પરંતુ તે અત્યારે એક સરકારી ગાળામાં રહેતો. નાનો યુવક જે નાનો છોકરો છે જે કશું કરતો પણ નથી તે ઘરે જ રહે છે તેના પપ્પા. પણ નથી અને તેની મમ્મી ફક્ત છે. તેના જોડે ભાગી ગઈ છે અને તે છોકરો ઘણો બધો વ્યસનમાં પણ પડ્યો છે. તે આખો દિવસ બસ. ગાંજાની લતે ચઢેલો રહે છે અને આખો દિવસ ગાંજો જ ફૂક્યા કરે છે છોકરા છોકરી ની મમ્મી પપ્પા એ છોકરીને ઘણી સમજાવવાની ટ્રાય કરી અને ઘણી બધી સમજાવવાની કોશિશ કરી ઘણું સમજાવ્યું પણ. છોકરી એક જ વાત એક જ હઠ લઈને બેઠી હતી કે બસ મારે તો. આજ છોકરા જોડે લગ્ન કરવા છે મારે તો આજ છોકરા જોડે પરણવું છે તો આ બધી જે હઠ છે. એ ખુબ જ ખરાબ કહેવાય છે તો આ બધી બાબતે જો આપણા મા બાપ. જો આપણને ના પાડતા હોય અથવા શીખવાડતા હોય કે આવું ન કરવું જોઈએ. તો તેઓ સારા માટે જ ખેંચ્યા હોય છે તો છોકરીઓએ સમજવું જો બીએ કે આ બધું જે. હઠ અને બાળપણની જે જીદો છે તે બધી છોડી દેવી જોઈએ અને જો છોકરાનો. મા બાપ જો કહે છે કે આ નું ન કરવું જોઈ તો તેઓએ આવું બધું ન કરવુ જોઈએ અત્યારે તમે જોવા જાવ તો જે નવમાં આઠમા નવમાંમાં જે છોકરીઓ ભણે છે. તેઓ પણ અત્યારે ઘણી બધી આવી બધી બાબતોમાં પડી રહી છે અને તેઓને. ઘણી બધી શિખામણ પણ મળે છે તોય તેઓ આવું કરે છે તો તેઓએ આવું ન કરવું જોઈએ. અને છોકરીઓ અત્યારે ઘણી બધી છે જે શારીરિક સંબંધો પણ પણ જોડાઈ રહી છે તેઓને આ ઉંમર આ જોડાવાની સંબંધમાં નથી અને ઘણી બધી છોકરીઓ આવમાં પોતાનું કરિયર અને લાઈફ ગુમાવી દે છે તો તેઓએ આ બધી બાબત સમજવી જોઈએ. પરંતુ અત્યારના જે લોકો છે તે આવું બધું સમજી જ નથી રહ્યા અત્યારના લોકો જે સોશિયલ મીડિયા પર જોઈને બધું કરે છે. તે બધું ન કરવું જોઈએ અને અત્યારની છોકરીઓની વાત કરું તો તેઓ સોશિયલ મીડિયા પર જે બધુ ચાલે છે તે જોઈને છોકરાઓ પર એટલી બધી એ એક્સપેક્ટેશન રાખે છે કે, તે મને થાર લઈ થારમાં ફરાવશે. ફર્ચુનર માં ફરાવશે ઓડીમાં ફરાવશે પરંતુ તેઓ એ નથી જોઈ રહ્યા કે છોકરો કેટલો મહેનત કરે છે પોતાના ઘર ચલાવા માટે તેઓને બસ આ થાર નું ને આવું બધું ન શોખ હોય છે તેઓને ઘર કામ કરતા તો કઈ આવડતું નથી. અને તેઓને આ બધુંનો શોખ હોય છે તો તેઓ પહેલા ઘરકામ શીખવું જોઈએ જેથી કરીને તેઓ પત્ની બનવા માટે પરફેક્ટ બની શકે પરંતુ તેઓ મેં બેસીને શાંતિથી આખી જિંદગી ખાવું છું અને છોકરાઓ ઉપર કામ કરાવું છું તો તે ખુબ જ ખરાબ વાત કહેવાય તો તમારું શું માનવું છે આ પ્રેમ સંબંધ વિશે?
તમારી વાત એકદમ સાચી છે કે તમે જે કરી્યા છો કે નાની ઉંમરે જેવ પ્રેમમાં પડી રહ્યા તે પ્રેમમાં પડી તેમને વિચારવું જોઈએ કે હું હમણાંથી પ્રેમમાં પડીશ. એટ કમાાયશ કે ઘરનું પોષણ કરીશ જેમ કે તેમના માતા પિતાને હું કઈ રીતે જીવન? ગુજારી જે તેઓ ઘરે બેસીને ખાઈ શકશે કે જેવ શાંતિથી રહી શકશે. તમે જાણો છો કે આજના સમયમાં લોકો ઘણા ઇન્સ્ટાગ્રામ પર એક જે ચોવીસો કલાક તેની પર ટાઈમ બગાડી રહ્યા છે તેઓ પોતાની આઈડી બનાવીને તેઓ રીલ્સ કે પછી તે અન્ય છોકરાઓ જોડે વાત અને છોકરીઓ જોડે વાતો કરી રહ્યા છે તેઓ તેઓ વાતો કરતાં પહેલાં ફ્રેન્ડ રીતે વાત કરતા હોય તો તેઓ પછી રિલેશનશીપની વાત કરી રહ્યાજ તે હજુ તેઓની ઉંમર પણ ના હોય કે જેઓ અધારથી ઉપર તેઓ પ્રેમ સંબંધોની વાતો કરી રહ્યા છે તે માટે તેઓ પણ જવાબદાર હોય છે જે કેને ફોન યુ કે તે ઇન્સ્ટાગ્રામ કે અન્ય
વસ્તુઓ છે લવું નાખતો જે અન્યમાં પડી ના શકે જેમ કે તેઓ શાળાએ જાય તો શાળાઓ પણ હોય છે કે તેઓ છોકરા જોડે બંધા રિલેશનશીપમાં બંધાવી જાય છે જેવું કે પોતાની ઉંમર કરતા જે કે વીસથી એકવીસ વર્ષના છોકરાઓ સાથે પણ રિલેશનશીપમાં આવી રહી છે. જેઓને શાળાઓમાંથી અન્ય બહાના કરીને તેઓને છોકરાઓ જોડે ફરવા નીકળી જાય છે જેમ કે તેઓને ઘરેને ખબર નથી પડવા દેતા કે હું આ છોકરા જોડે કરવા જઉ છું શાળા નથી જતી રહી તો જેવ કઈક વાર તેઓને કઈક થઈ રહ્યું. થઈ જાય તો તેઓ પો છોકરાઓ તેઓ છોકરીઓને સાથ નથી આપી રહેતા. પણ તે નાની ઉંમરની છોકરીઓ વિચારતી નથી કે હું આ એવું કરીશ તો હું સારું કરી રહીશ તેવું વિચારે છે પણ તેવું થતું નથી જેમ કે તેઓ તેવું હોતું નથી કેમ કે તમે જાણો છો કે આજના નાના છોકરાઓ જેમ ક્યાં આઠમાં કે સાતમા કે નવમાંના વિદ્યાર્થીની તે વિદ્યાર્થીઓ કે તેઓ એકબીજાને સાથે પ્રેમ રીતે વાત કરી અને પછી રીલેશનશીપમાં આવીને તેઓને તેને સમજી બેઠે છે કે હું તે સારો જે કરી રહ્યો છે સારો કરી રહ્યો છું પણ તે સારું નથી જેમ છે તેઓની ઉંમર પણ નાની હોય છે અને તેઓને સમજાવતા પણ નથી કે આ બેટા ના કરવું જોઈએ પણ તેઓ લોકો સમજાવતા નથી. જે કરજ છે તે કરવા દે છે પણ આજના લોકો જો ઘરથી કહીને ઘરથી કહને કે હું શાળાએ જાઉં છું પણ તે શાળા એ જતા નથી તેઓને નાના નાના નાના છોકરાઓ પણ તેઓ શાળાએ જતા નથી અને છોકરા છોકરીઓ ઘણી જગ્યા ફરવા જાય છે તેમાં કંઈક થઈ જાય તો તેઓ જવાબદાર રહેેતા નથી જેમ કે ઘરના ને પણ ખબર નથી ના હોતી નથી ખબર પડવા દેતા કે હું આ કરી રહ્યો છું કે તે કરી રહ્યો છું પણ જયારે તે પ્રોબ્લેમમાં કે પરિસ્થિતિ અન્યમાં આવે આવી જાય અ્યારે ઘરના પણ ટેન્શનમાં આવી જાયને તેમના માતા પિતાને મરવાનો પણ વારો આવે્યો છે તમે જાણો છો કે તમે વાત કરી તેમ તમારે તની છોકરી હમણાં ઘરે ભગી ગઈ છે ત સમજાવી પણ તે છોકરો કંઈક કરતો નથી પણ તે છોકરો કઈક કરતો હોય તો તેઓ ઘરના પણ માની પણ જાય પણ તે છોકરો કઈ બેરોજગાર અને વ્યસન કર્યો હતો તે છોકરા માટે તે ઘરના જવાબદાર જે લેતા નથી કેમ કે તે માની રહ્યા નથી આજના સમયમાં લોકો ઘણી યોગ્ય જે નાબલિક બાળ વિવાહ જેમ થવાના રોક્યા છે પણ લોકો ઘણા લોકો નાની ઉંમર માં ઘણી પરિસ્થિતિઓમાં જેમ કે રિલેશનશીપમાં કે આવે છે જેઓને ખુબ જ ખરાબ વાત છે જે તમે શું કેવા માંગુ
તમે વા એકદમ સાચી છે તમે જેમવીમ અત્યારે બાાર પીવાહને એવું બંધ કરવામાં આવ્યું છે તે સારા માટે જ કરવામાં આવ્યું છે પરંતુ અત્યારના જે લોકો છે પાછા તે એ ગાળોમાં ફસાઈ રહ્યા છે તો આ બધું ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે જે બાળ વિવાહ ની પ્રથા ચાલતી હતી તે એકદમ સારી હતી અને તેના લીધે જે ઘણા લોકો છે તે આવું બધુંમાં પડતા ન હતા અને અત્યારે તમે પ્રેમની વિવાહ ની જ વાત કરી તો બધા પ્રેમ વિવાહ કરીને પણ કોઈ સુખી જીવન નથી જીતા તેઓ પ્રેમ વિવાહ કરીને પણ ચાર થી પાંચ અફેર રાખે છે અને અત્યારે તમે જોુઓ તો મેલફે ખુબ જ વધારે માત્રામાં વધી રહ્યા છે તો એક્સ્ટ્રા મેરટયલફેર વધવાના કારણો જે પ્રેમ વિવાહ છે અને સોશિયલ મીડિયા તેમાં મોટામાં મોટું કારણ બનવ્યું છે અત્યારે તમે જુવઓ તો ઘણી ભાભીઓ છે જે સોશિયલ મીડિયાઓ વાપરે છે અને તેઓ જે અપરણિત યુવાનો છે જેમ કે જેમના લગ્ન યુવાનોમાં નથી થયા તેવા યુવાનો સાથે વાત કરીને તેમને ફસાવે છે અને તેમના પરથી પૈસા કઢાવે છે અને અત્યારના જે યુવાનો છે તે પણ ભાભીઓ તરફ ખુબ જ મોહિત થઈ રહ્યા છે તો અત્યારના જે યુવાનો છે તેઓએ આવું બધુંમાં પડવું જોઈએ નહીં અને જો તેઓએ સમજવું જોઈએ કે જો આ બધી બાબત બહાર જશે અથવા વાત લીક થશે તો તેમની કેટલી બધી ઈજ્જત જશે અને અત્યારે જે યુવાનો અપર્ણિત છે તેઓએ સમજવું જોઈએ કે તેઓ અપર્ણિત છે જયારે તેમની પરણવાની ઉંમર થશે અને તેઓ પરણવાની ટ્રાય કરશે તો ત્યારે તેઓ જયારે તેમને જે સસુરાલ વાળા છે તેમને ખબર પડશે કે મારો જમાઈ આવું બધું કરતો હતો તો તેઓ શું વિચારશે તો તેઓએ આ બધી બાબતે ધ્યાન દોરવું જ જોઈએ હું તો એવું જ કહેવા માંગુ છું કે અત્યારના જે યુવા પેઢી છે તે જો ન સમજશે તો અત્યારે આગળ ઘણી બધી એવી તકલીફો થશે અને જે રીતે કામ કર્યું છે સમજી છે આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ પહેલા એ હતું કે આપણે જે તે સ્ત્રીઓ છે તે ઘણી લોયલ રતી હતી અને ઘણી વફાદાર રહેતી હતી પરંતુ જે આજકાલની જે મો યુગ ની બધી સ્ત્રીઓ છે તેઓ કોઈ લોયલ નથી રહેતી તેઓ ચાર થી પાંચ છોકરાઓ જોડે વાતો કરે છે અને ઘણી બધી એવી ગેરસમજણ ઊભી કરે છે અને ગેરફાયદો ઉઠાવે છે અને અત્યારે તમે જોવા જાવ તો પહેલા એવું હતું કે લોકોએ કાસ્ટમાં જ લગ્ન કરવું જોઈએ પરંતુ અત્યારે લોકો કાસ્ટ માં પણ નથી માનતા અત્યારે લોકો ગમે તે સમાજના લોકો જોડે લગ્ન કરી લે છે અને અત્યારે તમે જોવા જાવ તો જે એક્સ્ટ્રા મેરિટલ ઓફરેટ છે તે આને લીધે જ ઘણા બધા વધી રહ્યા છે અત્યારે તમે જોવા જાવ તો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો છે જે આવી બધી વાતો કરે છે અને આવકના ઘમણા બધા ચર્ચાઓ સાંભળ્યા છે આપડે તમે જોવા જાવ તો અત્યારે મહારાષ્ટ્રની જ ઘટના છે જે લવર અને જે એની પ્રેમિકા હતી તેના દ્વારા ધક્કો મારી દેવામાં આવ્યો હતો જે આપણા માટે ખુબ જ દુઃખદકારક ઘટના બની ગઈ છે પહેલા એવું હતું કે બેટી બચાવો બેટી ભણાવો પરંતુ અત્યારે આપણે બેટા બચાવવા નથી દિવસ આવી ગયા છે તો જે ખુબ જ આપણા માટે નુકસાનકારક છે તમાર શું માનવું છે આ બાબતે તમે શું જણવા માંગો છો આ બાબતે તમારું કઈ કેહેવું છે કે? તમારે આજુબાજુ આવી કોઈ ઘટના થઈ હોય તો તમે કઈ જણાવો કારણ કે અમારે અહીંયા તો આવું ઘણું બધું વધારે માત્રામાં ચાલી રહ્યું છે તો તમે આ વિષે કઈ જણાવો
તમારી વાત એક દમ સાચી છે કે જેઓને એક એક છોકરી બીજી બે બે છ ને ખબર પડવા નથી દેતી કે હું બે છોકરા જોડે વાત કરી છું ને પણ ખબર પડવા નથી જયારે મુસીબત આવે ત્યારે તેઓ બે છોકરાઓ વચ્ચે ઝઘડો અને ખુબ જ વધી જાય તેમાં મારા મારી પણ વધી જાય ને તેમાંથી છોકરાને મરવાનો પણ વાત આવે છે જેમ કે તમે જાણો છો કે ની નાની ઉંમર ના વ્ય નાની ઉમર વાળા એ પણ આવું રિલેશનશીપ કે જેમકે અન્યમાં પડવું ન જોઈએ જેમકે તેઓ નાની તેમની હોય નાની ઉંમર હોય છે અને તેઓ નાની ઉંમરમાં ઘણા ઘણા પ્રકારના ખ કામીઓ કરી રહ્યા છે. જેમ કે તેઓ જે પોતાનું સ્ટડી અને કરિયર પર ફોકસ નથી કરી સેને સોશિયલ મીડિયા પર ફોકસ કરી રહ્યા છે જેમ કે તેઓ સોશિયલ મીડિયા પણ તેમને ખુબ જ ખરાબ વસ્તુ છે જેમકે તેઓ તે આ વસ્તુમાં પડવું ના જોઈએ તે વક્તે તમારી વાત એકદમ સાચી છે કે તમે કરી રહ્યા છો કે આજને નાની ઉંમરના લોકો એ જે કે અન્ય સોશિલ મીડિયાઓ ને એપો વાપરવી ના જોઈએ જેમ તેજ ચેટંગ કે આવું થઈ રહી છે તે માટે તેઓ ઘરના જવાબદાર દફણ હોય છે કે કે જેવુ ઘરના એ પણ ઉપયોગ ના કરવો દેવો જોઈએ તેઓ તમે શું કહેવા માંગો છો
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ ક્યું કે એમાં જે નાના નાના વિદ્યાર્થીઓ છે જે દસમા ધોરણ બારમા ધોરણ ની પરીક્ષાઓ આપવાના છે. તેઓ પણ આ બધી બાબતમાં ખુબ વધારે માત્રામાં ફસાઈ રહ્યો છે જે આપણા માટે ખુબ જ નુકસાનકારક કહીએ એમ કે તો એ પણ ચાલે છે તો